હલોલો જય શ્રી કૃષ્ણ. ભાઈ કેમ છે?
એકદમ મજામાં તમે કેમ છો?
એકદમ મજામાં. કેમ છો હમણાં હાલમાં શું કરી રહ્યા છો?
હાલમાં તો કઈ નહી હમણા જ તમે જાણો છો. ઉનાળ ને વેકેશન પડ્યું છે. તેથી કરીને પ્રવાસ જવાની ઈચ્છા છીએ, તમે શુંમ વેકેશનમાં ક પ્રવાસ જવાની ઈચ્છા માંગતો છે, કે પછી ઘરે જે એમ
ના હમણાં તો શું છે. મારું જે સ્કૂલ હતું દસમા ધોરણમાં ભણું છું હાલમાં તો કંટાળી ગયેલો એઝામ આપી એટલે હવે તો શું ફરવા જવાની ઈચ્છા તો ખુબ જ છે. એમ તો હમણાં જે અમે ઘરથી દોસ્તો બા ભેગા થને મિત્રો સાથે ફરવા તો ગયા છું, પરંતુ શું છે કે અમારો જે એરિયો છે. તેમાં અમુક અંતર સુટી જ ગયો છું, હું બહુ દૂર ફરવા ગયો જ ન છું, પરંતુ મારી એવી ઈચ્છા છે કે કશે દૂર ફરવા જાવ ને મજા માડું પરંતુ ઘરે ના હમણાં ના પાડી રહ્યા છે. અને એમ તો હવે પર લીધી છે અને ઘને કહે છે, કે થોડાક સમય થોડાક સમય જાય પછી. પૈસાની સગવડ જેમ થાય તેમ તો ઘણા મોટા ટુર પણ જાય શકે છે, તમે શું છે તમે કશે ફરવાનો પ્રગ્રામ બનાવ્યો છે?
હા હું વેકેશનમાં તો હું જાઉં જ છું, કારણ કે વેકેશનમાં બહુ મજા આવે છે, અને હું વેકેશન જ જાઉં છું ઘણા લક જયારે આપણે સ્કૂલ ચાલુ થઈને. ત્યારે પડે ત્યારે વેકેશનમાં ફરવાની ખુબ મજા આવે છે. છે ને મને તો બહુ ગમે છે. અને મારા પણ એ જે વેકેશન આવે છે. તે વેશનમાં રજા લઈ લે છે. પપ્પા અને અમને પણ સારી રીતે ફરાવે છે. વેકેશનમાં તમે શું ગુજરાત ના સ્થળો વિશે થોડું ઘણું કેવા માંગો ને કે ગુજરાતમાં કયા, જોવાલાયક સ્થળો છે. તેથી હું આવા નવા સ્થળ મુલાકાત લઈને ખુબ મજા કરું વેકેશનમાં
હા, એમ જોવા જઈએ તો સ્થળની મુલાકાત મેં ઘણી વી રહી છે અને જો અમે તો શું છે ધાર્મિકમાં ધાર્મિક છું એટલે ધાર્મિકમાં માનું છું, ધર્મમાં માનું છું, એટલે શું છે મને તો મેં તમને જોવા અલાક સ્થળોમાં જો વાતચીત કરું તો આપણે મોઢે જે સૂર્યમંદિર છે, પછી આપણે સારંગપુર જે હનુમંડરયા નું મંદિર છે અને જે વૃંદાવન છે જ્યાં કૃષ્ણ પોતાનું જે જીવન વિતાવ્યું હતું અને ખુબ જ આનંદમય જેને ગોપીઓ સાથે રમ્યા હતા તે ત્યાં. દ્વારકા આવેલી નગરી આવેલી છે, ત્યાં ઘણી બધી એક્ટિવિટીઓ પણ છે અને હાલમાં તો ગરમીઓ ચાલી રહી છે, એટલે તમે સુરત ક્યાં તો અમદાવાદની મુલાકાત લો, ત્યાં શું છે કે જે વોટર એક્ટિવિટી છે ખૂબજ સારી હોય છે. એમ તો બધ ઘણી બધી જગ્યાએ ગુજરાતમાં તમને એક્ટિવિટી બધેજ જેવી મળી રહે છે, પરંતુ સુરત ને અમદાવાદની વાત કરીએ તો કંઈ અલગજ છે, કારણ કે ત્યાં એટલી ઘણી રાઈડ છે કે તમે સવારથી સાંજ સુધી બેસો બધી રાઈડ પર તો પણ તમે કદાચ અમુક રાઈડ તો મિસ થઈજ જશે, એટલી ઘણી રાઈડ છે અને એ ખૂબજ મોટા એરિયામાં બનેલું હોય છે અને સુરતમાં શું છે અને એના પૈસા પણ જે આપ ફી ચુકવાની હોય છે એક એક જણ, એટલે કે પર પર્સન એ પણ ખુબજ ઓછી હોય છે આપણે એમ સારામાં સારામાં જઈએ તો આપડા આઠસો થી નવસો માં પડી જાય છે એટલે ખુબ જ સારી બાબ ગમે અને મને તો ખુબજ ગમે છે અને દર વર્ષે અમે તો ત્યાં ફરવા જઈએ છીએ. વર્ષમાં એકવાર ઉનાળા દટમાં અમે એની મુલાકાત તો લઈએ છીએ અને ગુજરાત જ નઈ, ગુજરાત બહાર પણ ઘણા બધા સ્થળોની અમે મુલાકાત લઈએ છીએ, શું તમે આ વખતે ક્યાં ગુજરાતમાં કઈ જગ્યાએ ફરવા? જવા માંગો છો?
ગુજરાતમાં તો એજ કે તમે જણાવ્યું. પ્રમાણે દ્વારકા એ દ્વારકા એ સોનાની નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે એમ, જેથી કરીને દ્વારકા જવાની ઈચ્છા છે અને ત્યાંથી અમે પછી અમે સોમનાથ મંદિર જવાની ઈચ્છે છીએ, કારણકે સોમનાથ મંદિર પણ ખુબ સારું અને ખૂબ એકદમ ધાર્મિક અને ધાર્મિક અને ત્યાં પ્રાચીન જ આપણને સ્મારકો જોવા મળે છે અને ત્યાં પણ ખૂબ સોમનાથ મંદિરેથી ભગવાન શ્રીવ મહાદેવનું પણ એવું છે, જ્યાં ત્યાંથી આપણના દરિયો પણ ખૂબ સારો એવો દેખાય છે, કારણકે તે મંદિર ખૂબ રણિયામનું છે એ ઓનલાઈન ખૂબ જોયું છે અને દ્વારકા પણ હું ગયો તો નથી, પરંતુ ઓનલાઈન મારફતે પિક્ચરો અને બધા વિડીયો આપણને મળી રહે છે અને ત્યાં જવાની ખૂબ મને ઈચ્છા છે, દ્વારકા પણ અને તમે કીધું કે સુરતમાં આપણને ઘણી બધી રાઈડ હમણાં ઉનાળો ચાલી રહ્યો છે, આ વોટર પાર્ક આપણને ઘણી બધ મળી રહે છે અને ખૂબ અલગ અને ખૂબ વિચિત્ર હોય છે અને ખૂબ આપણને ત્યાં મજા પણ ખૂબ આવે તેવા હોય છે અને ઘણી બધી રાઈડ હોય છે અને ત્યાં એ રાઈડમાં આપણને જવાની પણ ખૂબ મજા આવે છે અને ત્યાં રાઈડ કરવાની આપણને બધા બધા જે ગાઈડ હોય છે આપણને સમજાવે છે કે કે રીતે કરવી એ પણ સારું છે અને સુરતમાં ઘણી બધી રાઈડ મળી જ રહે છે અને સુરતના લોકો પણ આ એવું બધું બહુ માને છે આવું મને એટલે રજાઓ મળ મળે તો એ લોકો ફરવા નીકળી જ પડે છે બધ વોટર પાર્ક કે કોઈ પણ અન્ય પ્રકારની. સ્થળમાં. હું તો મને જે બે મહિનાનું વેકેશન જેવું મળ્યું છે ઉનાળાનું તેમાં તો એક મહિના જેવું. તો હુ કઈ પણ કંઇક પ્રવૃતિ કર કે જેથી મારી સ્કીલ સારી રહે અને હું એ સ્કીલમાં સારું ઇમ્પ્રુવ કરી શકું અને એક મહિના થોડ ફ્રી ફરી લેવામે શું ઉનાળામાં શું વિચાર કરો છો વેકેશનમાં ક સ્લલીખવા માટે.
હા હમણાં તો એમ. તો હું વાંચન તો ચાલુ જ છે એટલે મે હવે કોમ્પટીટીવ એકઝામ ની તૈયારી પણ કરું છું અને કોમ્પ્યુટર કરવા પણ જાઉં છું એટલે એનું તો ટેન્શન ન હાલમાં તો મારે કઈ કરવું નથી હાલમાં ફરવા જવું છે બસ બીજું કોઈ મારે કરવું નથી ઘરે બેસી. કંટાળી ગયેલો છું ને વાંચી વાંચીને પણ કંટાળી ગલો છું કારણ કે એક્ઝામમાં એટલે અમે જાણતા જશું કે દસમા ન બોર્ડ હોય તો કેટલું સ્ટુડન્ટ પર એટલે કે અમારાવા વિદ્યાર્થીઓ પર કેટલું પ્રેશર હોય ટેન્શન હોય અને સગા સંબંધઓ દ્વારા અમને સમજાવે છે પરંતુ અમે. ફરવા મુલાકાત લે પથી બહાર જઈએ એવું ઈચ્છા છે કારણ કે જો આપેરે ધાર્મિક સ્થળોની મુલાકાત લઈએ કે પછી કોઈ કુદરતી સૌંદર્ય હોય કે દરિયા હોય એની મુલાકાત લઈએ તો આપડણે નવા નવા વ્યક્તિઓ સાથે મળીએ છીએ અને ભાગ્ય આપડું સારું હોય તો કેટલી. વિદેશી વ્યક્તિઓ સાથે પણ મળવાનું થઈ જાય છે તો એ લોકોની ભાષા એ લોકો કેવી રીતના ત્યાં પોતાનું જીવન વિતાવે છે ત્યાં કેવું ચાલ રહ્યું છે અને એ લોકોનું જીવન આમ કેટલુંક સારું છે અને ભારતનું જીવન અને એ લોકોનું જીવન કમ્પેર કરીએે છે. અને ક્યાંનું જીવન સારું છે અને એમને ઘણું બધું શીખવાનું પણ મળે છે એટલે મને ખૂબ જ ગમે છે અને ફરવાની બાબત અંગે અ તમને જણાવ્યું કેમ ગુજરાતમાં તો ઘણા બધા સ્થળો છે જ અને વોટર રાઈટસ પણ છે પરંતુ મને ગુજરાતીની બહાર જેમ કે જે આપણ ભારતમાં જે જમ્મુ કાશ્મીર આવ્યું છે ત્યાં ફરવા જવું. ખુબ ગમે છે ત્યાં પણ જે આપણે ઘણા બધા સ્થળો શ છેમ કે સ્પીટી વલી લેહ લદ્દાખ લદ્દાખ પછી પહલગામ જોધપુર એમ ઘણા બધા જે આમ બરફ વાળા ઈલાકા છે તે મને ખુબ જ ગમે છે ત્યાં શું છે. એક રાઈડ બરફની ખુબ જ એકદમ મજા આવી જાય છે અને લેહ લદ્દાખની જે રાઈડ છે તેમાં પણ ખુબ જ મજા આવી જાય છે અને તે જ રીતે જમ્મુ કાશ્મીર છે હિમાચલ પ્રદેશ છે એ પણ ખુબ જ બેસ્ટ લોકેશન છે અને અમારો જે વિદ્યાર્થીઓ સાથે એટલે કે મારા. ટાઈમ સાથે અમે ધ્યાન જોવા માંગીએ છીએ અને ખર્ચો સારો એવો થઈ થઈ જાય છે પરંતુ જે ત્યાં ફરવાની મજા આવશે તે મેં કદાચ ક્યારેય નહી ભૂલી શકું કારણ કે મે ફોનમાં ઇન્ટરનેટ ના માધ્યમ દ્વારા ને કોમ્પ્યુટરમાં અને બધી એપ્સમાં પણ જોઉં છું અને લોકો જે ફરવા જાય. એ લોકો રીલ બનાવે છે અને જે ફોટા ઇન્ટરનેટમાં મુકે છે એટલે કે ઇન્સ્ટાગ્રામ છે વોટ્સઅપ છે ફેસબુક પર છે એ બધા માધ્યમો દ્વારા જોઉં છું અને મને ખુબ જ આનંદ થાય છે કે એ લોકો ઘણી બધી એક્ટિવિટી કરી રહ્યા છે અને આનંદ કરી રહ્યા છે એટલે મેં પણ ઈચ્છતો છું કે આ વર્ષ. એટલે કાશ્મીર કાંતો લેહ લદ્દાખની ટ્રીપ કરું એમ તમારે શું છે તમે ક્યાં જવા ઈચ્છો છો.
હા હું તો. થી ગુજરાત સ્થળોને તમે. કીધું કે મુલાકાત લેવા અને તમે કીધું. કે ગુજરાત સિવાય બીજા પણ એવા સ્થળો છે કે ભારતમાં. કે અન્ય કોઈ પણ દેશોમાં કે આપણે, આવા વિદેશોમાં પણ ફરીને તેમાં પણ ઘણા બધા દેશો ત્યાં જોવાલાય બધા હોય છે સ્થળો પરંતુ એ તો હવે વિચારી ભવિષ્યમાં જોવાય નહીં જોવાય પરંતુ આપણા દેશના જ આપણા જે સ્થળો તમે કીધું કે કાશ્મીર છે લદ્દાખ છે ત્યાં જવાની તો મને પણ ઈચ્છા છે જ પણ એ તો ખરું જ છે કે આપણે જોવાશે. અને પ્રવાસન કરવું તો ખુબ જરૂરી છે કારણ કે ઘરે ઘરે બેઠા રેયે આપણને કઈ મગજમાં એટલે મગજ ત્રાસી જાય છે ઘરે ને ઘરે એટલે આ ફરવું પણ ખૂબ જરૂરી છે જેથી કરીને આપણું મગજ ખુલે અને આપને આગળ જતા એટલે કોઈ પણ માઇન્ડ ફ્રેશ કરવા માટે આપણે ઘરેને ઘરે બેસી એટલે ઘરે ઘરે બેસી ટ્રેન નહી ચાલે થોડું ઘણું ફરીએ હરીએ અને આવા બધા સ્થળોની મુલાકાત લઈએ અને આપણે પ્રવાસન કરીએ તો આપણું માઈન્ડ એકદમ ફ્રેશ થઈ જાય છે અને આપણે એને કામમાં પણ મન લાગે છે એ તો તમે જાણો છો પરંતુ એજ છે કે આપણે પ્રવાસન ક ને આવા બધા સ્થળો મુલાકાતે ખર્ચો તો થાય જ છે એ તો આપડે વિચારવું જ જોઈએ ને એ માટે ખર્ચો થાય જ આપણા માટે એવું કોઈ હોવું જોઈએ નહી એટલે એ માટે ખર્ચો કરી નાખવો જોઈએ અને તેમાં મજા પણ ખુબ આવે જ છે તમે શું મતલબ આવા બધા લદ્દાખ કાશ્મીર કોઈ પણ અન્ય પ્રકાર દૂર સ્થળે જાવ તો કે તમે એરોપ્લેન માં જાાવ કે પછી એમ ટ્રેનની મુલાકાત લઉ છો વધારે
એમ તો ટ્રેનથી જાય તો પણ ચાલે છે પરં તુ આ વખતે પહેલી વખત જ મે ટ્રેનમાં તો બહ ઘણી વખત સફર કરીયો છે અને ગુજરાતમાં પણ અને બહાર પણ બહુ ઘણી વખત ફર્યો છે એટલે ટ્રેનમાં તો ફરી ફરીને અમે જૂનું થઈ ગયું છે પરંતુ અમારે આ વખતે શું છે લેહ લદ્ખ સુધી જવું છે એટલે એ તો ખુબ જ દૂર છે એટલે મારે કદાચ બે પ્લેન પકડવા પડશે પેલું પ્લેન મેં અયથી અમદાવાદ થી પકડા તે ડાયરેક્ટ જશે દિલ્હી અને દિલ્હીથી જે પ્લેન નીકળશે તે ડાયરેક્ટ જશે અ મને એકદમ પરફેક્ટ નથી ખબર પરંતુ પહલગામ કે સોલમર્ગ એ બે માંથી એક જગ્યા લો લેન્ડ કરશે. છે અને મેં રીલસમાં જોયું છે કે જે આપેણે દિલ્હી થી જે પ્લેન પકડી અને જે ત્યાં સુધીનો રૂટ છે ત્યાં જે વિન્ડો સીટ પરથી પ્લેનમાંથી જે નજારો જોવા મળે છે એ લાખો માં એક હોય છે એવું મેં ઘણી વખત રીલમાં જોયું છે અને મને પણ રીલમાં પણ એટલું મસ્ત લાગે છે કે મેં એ જોવા જઈસ તો વિન્ડો સીટ જ લેવા ભલે જે પ્રાયસય હોય તે કઈ એ મેનેજ કરી લેવા અને એ જ સીટ લેવા વિચારતો છું અને ફરવા જાય તો એ બાબત ન ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આપડે હંમેશા ત્યાં ગંદકી નહી કરવી જોઈએ કારણ કે જો ગંદકી કરશો તો એના કારણે જે કુદરતી સોદૅય છે કુદરતે જે રચેલા પર્વતો છે નદીઓ છે એમાં ઘણા બધા જે જીવજંતુઓ રહે છે તેનો નાશ થાય છે અને એના કારણે આપણું જે વાતાવરણ છે તેને પણ ખુબ જ અસર થશે એટલે આપણે ત્યાં જે ફરવા જઈએ ત્યાં ખુબ જ સાવચેતી રાખવી જોએ અને એમ તો બધે હાલમાં તો હસે સ અ સુવિધા ઉપલબ્ધ હોય છે એટલે આપડે કચરાનો કે પછી ગમે તે વસ્તુનો ખાદ્ય પદાર્થ નો નિકાલ સારી રીતે કરી શકીએ છે તમારે શું છે તમે કશે ગયા હોય તો તમે આ બધી જે સેવા હોય છે જે કચરો ને બધું યોગ્ય જગ્યાએ નિકાલ કરો છો ને
હાપ હા વરી આપડે કરવું જ પડે છે કારણ કે આપડે આવું બધું સ્થળો ને પછી કચરો ગમે ત્યાં ફેંકીને ગંદકી પ્રદુષણ કરી તો ની ચાલે એટલે કે આવું કુદરતી અ કુદરતી કોઈ પણ વસ તો ને આપડ ગમે ત્યાં એટલે કે આવુ કચરો ફેકીને બગડવું ન જોઈએ અને આપડે સારી રીતે અને સ્વસ્થ રાખવી જોઈએ તો સારું જ છે સારું આપણે મુલાકાત લઇ ને આવા બધા એક આમાં રજા લઈએ આપડે અને પછી અ વેકેશનમાં આપડે સાથે ફરીએ ને આપડે આવા બધા સ્થળો મુલાકાત‌ લઈએ. એક વાર
હા ચાલો મળીએે.
હા.